નમસ્કાર મિત્ર.
નમસ્કાર મિત્ર.
હા વેકેશન કેવું ચાલીુ રહ્યું છે મિત્ર.
ખૂબ જ સારું ચાલુ રહીશે તમારું!
હા મિત્રો સારું ચાલી રહ્યું છે. હા તો મિત્રો હું તમને એ ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છે અને મિત્રો ટોપિક નું નામ છે પુસ્તકોને વાંચન તો થોડું તમે એના વિશે માહિતી આપજો.
હા તો પુસ્તકોનું વાંચન તો જીવનમાં આપણે કરવું જ જોઈએ અને જરૂરી પણ છે. કેમ કે જીવન બદલી નાખે છે. પુસ્તક આપણું પુસ્તકોનો ઉપયોગ કરવાથી આપણા વિચારોમાં પણ બદલાવ આવે છે મોટા પાયે આપણું શારીરિક અને માનસિક સ્થિતિ પણ સારી રહે છે. અને આપણે પુસ્તકો વાંચવાથી ઘણા બધા ફાયદા પણ થાય છે કે જેમ કે આપણું દિમાગ તેજ ચાલે છે. રોજ આપણે ઓછામાં ઓશું તો એક કલાકથી બે કલાક આપણે વાંચવો જ. જેનાથી વાંચવાથી યાદ શક્તિ ધ્યાન અને વિચાર શક્તિ પણ વધે છે. અને ઉંમર સાથે મગજ નબળું પડતું અટકે છે. અને અને આપણામાં તણાવમાં પણ ઘટાડો થાય છે. પુસ્તકના સહપાણા વાંચવા એટલે ચા પીવા એટલે કે સંગીત સાંભળવા કરતાં ઝડપથી સ્ટ્રેસ ઘટે શે. અને આપણે શબ્દ ભંડો અને વાતચીત પણ સુધડે સુધરે સે. વાંચન કરવાથી નવા શબ્દો નવા વિચારો દૃષ્ટિકોણ મળે સે નોકરી ધંધો કે સગામાં પણ આપણે વાતચીત કરવા અંગેની સ્પષ્ટતા મળે છે. જેનાથી આપણે ઊંઘ પણ આવી આવે સારી આવે સે પુસ્તકનું વાંચન કરવાથી નિંદ્રાની અવસ્થામાં પણ ખૂબ જ મોટા પાયે સુધારો થાય સે રાત્રે મોબાઈલને બદલે પંદર મિનિટ પુસ્તક વાંચો. જેનાથી આપણો તનાવ અને ઊંઘ પણ સારી આવે સે અને સહાનુભૂતિ પણ વધે સે સફ સફળ થયેલા વ્યક્તિ હંમેશા પુસ્તકનું વાંચન કરે સે તો શું આ વિશે તમને આગળ માહિતી આપશો જી તમે?
હા મિત્ર તમે કીધું કે પુસ્તકો એ ખૂબ જ મહત્વનું સે અને મિત્રો પુસ્તકોનું વાંચન કરવું એ ખૂબ જ જરૂરી સે કારણ કે મિત્રો દરેક વિદ્યાર્થી જીવનમાં પુસ્તકો સાથે સંકળાયેલા હોય સે અને નાલા હોય ત્યારે ત્યાર પસી એ લોકો જ્યારે સ્કૂલમાં મોકલવામાં આવે છે ત્યારથી એ લોકો પુસ્તકો સાથે જીવન બંધાયેલ હોય સે અને વિદ્યાર્થી કાળમાં મિત્રો આપણે ખુબ ઘણા બધા એવા પુસ્તકો વાંચવી જોઈએ. જેમ કે મહાભારત હોય આપણે ભગવત ગીતા હોય હવે એવી મહત્વની જે પણ પુસ્તકો હોય એ ખૂબ જ વાંચવી જોઈએ અને પુસ્તકો તમે જે મહત્વ કીધું એ ખુબ જ ગમ્યું કારણ કે તમે જે પણ કીધું કે પુસ્તકો વાંચવાથી આપણું ટેસ્ટ ઓસો થાય સે અને ઊંઘ સારી આવે સે એ બાબત ખુબ જ સરસ સે અને પુસ્તકો વાંચવી જોઈએ જો પુસ્તકો આપણે વાંચશું તો આપણું નોલેજ આપણું જ્ઞાન જ્ઞાનમાં વધારો થશે અને આપણે જે પણ મિત્ર કોમ્પિટેટિવ એક્ઝામ હોય જે હોય પીએસઆઈ હોય જીપીએસી યુપીએસસી ક્લાસ વન અધિકારી ઘણી બધી એવી મહત્વની જે પણ પરીક્ષાઓ હશે એમાં આપણને જે પણ જનરલ નોલેજ જે પણ પૂસવામાં આવશે એ પરીક્ષામાં એ આપણને ખૂબ જ સરસ રીતે આપણે તૈયારી કરેલી હોય છે તો આપણે એમાં વધારે ફાયદો થાય સે તો આપણે દરેક વિદ્યાર્થીઓ દરેક દરેક દરેક દરેક વ્યક્તિએ મિત્ર આ પુસ્તકોનું રીડિંગ કરવું જોઈએ વાચન કરવું જોઈએ એ આપણા માટે ખુબ જ મહત્વનું સે તો તમે હજુ થોડું આના વિશે માહિતી આપજો.
હા તમારી વાત ખૂબ જ સાચી સે કે આપણે જીવનમાં કારકિર્દી બનાવવા માટે પુસ્તકોનું વાચન કરવું ખૂબ જ જરૂરી છે તો હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ પણ અમને ગવર્મેન્ટ તૈયારી જેમ કે પીએસઆઈ પીએસઆઈની નોકરી મેળવવા માટે આપણે ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ તો ખૂબ જ ઊંડાપૂર્વક કરવો જોઈએ ઇતિહાસ ભૂગોળ ગણિત અલગ અલગ વિષયો પર આપને ધ્યાન કેન્દ્રિત કરીને વાચન કરવું જોઈએ જેથી આપણે નોકરી મેળવવામાં સરળ રહે છે એક્ઝામ સરળતાથી થાય સે અને આપણે પાસ પણ થઈ જાય છે જેથી કારકિર્દી બનાવવા માટે પણ પુસ્તકોનું મહત્વ તો મોટા પાયે રહેલ સે તો હું તમને અમુક અલગ અલગ બુકો વિશે જણાવું છું શું કે આત્મકથા જેવી પુસ્તકો પણ આવે છે જે વાંચવાથી સાચી મુશ્કેલી માંથી રસ્તો મળે છે અને બીજી નવલકથાઓ જેમાંથી આપને કલ્પના અને લાગણી વિશે અનુભવીયએ સીએ અને જેમ કે ઈતિહાસ જેવોનું વાચન કરવાથી આપણે ઇતિહાસમાં થયેલા કોઈ પણ કોઈ કોઈ પણ સંજોગો અંગેની માહિતી પણ મળે સે તો હું તમને જણાવું સુ. કે વાંચન ની આદત કેવી રીતે પાડવી જોઈએ તો આપણે દિવસ માં દસ પાના સુધી તો વાંચવું જ જોઈએ જેનાથી આપણે પુસ્તક અંગેનું સારી રીતે જ્ઞાન આવે અને આપણે મોબાઈલનો તો ઉપયોગ કરવો ન જોઈએ હંમેશા મોબાઈલમાં નો હંમેશા ઉપયોગ ખુબ જ ઓસો અને પુસ્તકનો હંમેશા વધારે ઉપયોગ કરવાવો જોઈએ અને આપણે ક્યાં પણ જઈએ સે તો હંમેશા આપણે બુક રાખવો જોઈએ જ્યારે પણ આપણું મન લાગે તો જેમ કે આપણે બસમાં તો બસમાં પણ બુક કાઢીને વાચન કરી શકાય સે અને આપણે લાયબ્રેરીનો ઉપયોગ પણ વધુ કરવો જોઈએ અને આપણેને ક્યારે પણ બોરિંગ લાગે ને તો આપણે આનો ઉપયોગ કરવો જોઈએ પુસ્તકોનો તો આ વિશે તમે શું કહેવા માંગો સો.
હા મિત્રો તમારી વાત તો સાચી સે પરંતુ મિત્રો જે મહાન લેખકો હતા એ એમણે તો એ એમને ખુબ જ ઊંડો અભ્યાસ કર્યો હશે કારણ કે એ લોકો પણ જો પેલા તો એ લોકો પણ કોઈ કોઈ સંશોધન કરવા માંગતા હોય તો એ લોકો આટલું ઊંડાણપૂર્વક એ લોકો રીડિંગ કરતા હોય સે અને એ લોકો જે પણ ગઝલ લગતા હોય કવિઓ હોય જે પણ જેમ કે આપણે જોઈ મહાત્મા ગાંધી જે આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની પણ કેટલી બધી એવી પુસ્તક સે જે માનવી ભવાઈ સે એવી ઘણી બધી મહત્વની જે એમણે લખેલી બોધ કથા વાર્તા ઘણી બધી એવી કથાઓ છે જ્યાંથી આપણેેણા પ્રેરણા લઈ શકાય સે અને મિત્ર તમે કે કહ્યું કે આપણે પુસ્તકોનું વાચન કરવું ખુબ જ જરૂરી સે અને મોબાઈલનો ઓસા માં ઓસો ઉપયોગ કરવો જોઈએ ત તમારી વાત ખુબ જ સાચી સે કારણ કે મિત્રો હાલમાં આપણે જોવા જઈએ તો વધારે લોકો મોબાઈલ સાથે સંકળાયેલા હોય સે. ઓસી બુકનું રીડિંગ ઓસી કરતા હોય સે અને સૌથી વધારે રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર જાય ફેસબુક અને સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરતા હોય સે પરંતુ એ એ આપણા માટે ફાયદા તો સે પરંતુ લાંબા સમય સુધી આપ આપણા માટે ફાયદાકારક નથી આપણા હાનિકારક પણ છે. એટલે આપણે મિત્રો બુક ને એનું રીડિંગ કરવું જોઈએ જેથી કરીને આપ યાદ શક્તિમાં વધારો થાય અને આપણે જે પણ વાચીએ એનું રિવીઝન પણ કરતું રહેવું જોઈએ. જો આપણે રિવિઝન કરતું રહીએ તો આપણને આગળ જતા ખુબ જ સારી એવી આપણી આદત પડશે કે કોઈ પણ એક્ઝામ હોય એની આપણે તરત જ કોન્સેપ આપણને ક્લિયર હોય તો તમારી પણ એવી કઈ એવી તમારી મહત્વની બાબત સે જે તમે દરરોજ આ રીડિંગ કર કરો સો એવી
હા વાત તમારી ખૂબ જ સાચી સે જીવનમાં પુસ્તકોનું તો વાચન કરવું જ જોઈએ અને તે આપણે માટે ઉપયોગી સે તો કહેવામાં આવ્યું સે કે પુસ્તકો માણસોના મિત્રો સમાન સે તો આ વાત ખૂબ જ તો હું તમને જણાવું સુ કે આપણે ઇતિહાસમાં જોવા જઈએ તો રામાયણ રામાયણ અને મહાભારત પણ પુસ્તકોમાં લખવામાં આવેલું સે તેના આધારે થયેલું જોવા મળ છે અને આપણે ઈતિહાસમાં કોઈ પણ યુદ્ધો થયેલા હોય સે એની નોંધ પણ કરવામાં આવેલ સે જે પુસ્તકોમાં કરવામાં આવેલ સે પુસ્તકોથી આપણે ઘણું બધું શીખી શકીએ કે ઈતિહાસ પણ જાણી શકીએ પુસ્તકો આપણા મિત્ર સમાન સે તેથી તેનો ઉપયોગ વધુ કરવો જોઈએ આપણે આપણા જીવનમાં મોબાઈલનો ઉપયોગ આજના કાળમાં વધારે જોવા મળે છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જવું હોય કે વાંચવું હોય ન્યુઝપેપર મોબાઈલમાં જોઈને વાંચતા હોય છે તો આપણે આ ટાળવું જોઈએ હંમેશા આપણે ન્યૂઝેપ ન્યુઝ પેપરમાં જ વાંચવું જોઈએ જેનાથી આપણે સારી રીતે સમજી શકીએ સારી રીતે વાંચી શકીએ અને આપણા તવ શક્તિમાં. પણ ઘટાડો થાય છે જેથી વાંચનનું મહત્વ ખૂબ જ જરૂરી છે. પુસ્તકોમાં જે લખવામાં આવેલ છે તે લેખકો દ્વારા તેમની ઊંડાણ પૂર્વક શક્તિ દ્વારા લખવામાં આવેલા હોય છે જેના આધારે આપને માહિતી મળે છે તો આ વાતોને તમે. કેવી રીતે ગણ છે.
હા મિત્ર તમારી વાત સાચી છે પરંતુ મિત્રો આપણે જોવા જઈએ તો આજે પણ એવા કેટલાક વિસ્તારો છે જ્યાં જ્યા પુસ્તકોનું વાંચન જે એ લોકો એ લોકો વધારે સમજતા નથી કારણ કે એવા પણ વિસ્તારો છે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ખુબ જ નીચું છે. જેમ કે મિત્ર આપણે જોવા જઈએ તો, દાહોદ જિલ્લો દાહોદ જિલ્લામાં એવું હજુ સુધી ખુબ જ સ્ત્રીઓનું પ્રહેશ સાક્ષરતાનું પ્રમાણ ખુબ જ નીચું છે. એ લોકો વધારે ભણતા નથી અને એ લોકો સૌથી વધારે કામ કરતા હોય છે. તે નુ એવુ પરંતુ મિત્રો આપણે બ જાગૃતતા ફેલાવી ગઈએ કે હા આ પ્રત્યે આવા જે પણ જે પણ લાઈબ્રેરી હોય એ આપ રીડિંગ કરવું જોઈએ, ત્યાં જઈને આપણે સમય આપવો જોઈએ કે હા આ બુક હું આટલા દિવસ મા વાંચીશ અને એમાંથી જે પણ મહત્વના જે મુદ્દાઓ હશે એને હું અમારા જીવનમાં લાવીશ. એવા આપણે સંકલ્પ કરવો જોઈએ તો આપણે એવી ઘણી બધી મહત્વની બાબતો હોય એ આપણે આપણા જીવનમાં લાવવી જોઈએ. જેમ કે મા આપણા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ પણ એવી કેટલી જેવી મહત્વની બાબતો એમની માનવીની ભવાઈમાં લખી છે, તો એ ખૂબ જ મહત્ત્વની સે એ સમય એવો હતો કે જ્યારે એ સમય મો પેલ કે એવું કઈ સ્માર્ટ ફોન ન હતો, વધારે તો એ એ સમયે પેલાના જમાનામાં જે પણ રાજા મહારાજાઓ હતા એ એ સમયે પણ આવી ખુબ જ ચર્ચા ચાલતી હતી કે એ નોટબુક બનાવ તા હતા અને એમાં બધું લખ તા હતા. અને મિત્રો તમે જે અમને આટલો કિમતી સમય આપ્યો એના બદલ ખુબ, ખુબ આભાર મિત્રો.